હેલો.
હા શું કરો છો?
કઈ નહી આ બેઠા તા ભાઈબંધ જોઙે જમીને.
અચ્છા અચ્છા ક્યાં છો અત્યારે?
હું ગાંધીનગર.
અચ્છા અચ્છા કેવું છે ત્યાંનું વાતાવરણ ને બધું.
બસ ચાલે છે વરસાદ બઉ આજે ધમધુકાટ આવ્યો ત્રણ દિવસ તો પરમ દિવસ થી ચાલુ થયો છે, એટલે પરમ દિવસે રાત પછી, કાલે બી આવ તો થોડો એવો ને આજે તો સારો એ વરસાદ.
અચ્છા અચ્છા તો તો તમને બહાર નીકળવામાં બધા પ્રોબ્લેમ થતા હશે વરસાદના લીધે?
ના ના એવો કઈ પ્રોબ્લેમ નઈ હું પીજી માં રહું છુ એટલે. હ કોલેજ જવાવામાં થોડી તકલીફ પડે. કાર કેે થોડી દૂર છે એટલે વરસાદ જો ચાલુ હોય તો ભીનાતો જવા એમ. પણ રેનકોટ છે મારી જોડ એટલે કે વાંધો છે ને એટલુ બધું.
હા હા કન્ટિન્યુઅસ વરસાદ આવતો હો એટલે થોડો પ્રોબ્લેમ રહે બાકી રોકી રોકીને આવતો હોય તો તમને જવા આવવાનો ગેપ મળી જાય.
હમ આ ત્રણ દિવસ આવે પણ ત્રણ દિવસ છે સાંજના ટાઈમે જ આવે છે. સાંજ ના ટાઈમ તો હું એકદમ ફ્રી બેઠો હો પીજીએ.
આમ તો વરસાદ વાળું વેધર બહુ સારું લાઈક શાંતિ થી બેસી શક બઉ મજા આવે એ વેધરમાં.
હા બહુ મજા આવે.
હા.
બધું અમારે તો ગાંધીનગર માં તો એવું. સેક્ટર છે લગભગ ચાલીસ એક જેવા સેક્ટર છે. બધા સેક્ટરમાં જોવાના બધા સેક્ટરમાં બગીચા છે બઉ મોટા મોટા. એટલે ધારો કે તમે બે બે કિલોમીટર જાઓ ને તો તમને અ એકાદ તો સારું ગાર્ડન મળી જ જાય બેસવા માટે. અને એમાં પણ વરસાદ આવે. અને પછી ગાર્ડનમાં બહુ બધા ઝાડવા હોય ને બહુ લીલું લીલું છમ થઈ જાય બધું મસ્ત એકદમ.
હા એ છે અને ગાંધીનગર પછી ગ્રીન સિટી છે બહ મતલબ ગ્રીનરી હોય એટ વધારે મજા આવે ને ત્યાં વરસાદના ચાન્સીસ બી વધારે હોય કેમ કે ટ્રી બઉુ હોય તો વરસાદ ઓફકોર્સ એ વધારે જવાનો છે.
હા અહિયાં પછી શું. હ એકદમ પ્લાનિંગ થી સિટી બનાયલું છે, ને ગાંધીનગર પેલાથી જ આ પેલું હડપ્પા ને બધુ નોતું.
હા.
સેનાથી જ પ્રેરણા લઈને ચંડીગઢ ને ગાંધીનગર બે બનાલુ.
અચ્છા અચ્છા એટલે
રોડ એકદમ પ્લાનિંગ થી બનાવેલા રોડ એટલા મસ્ત છે ને અહિયાં આજુબાજુ જાડવા અને હ રોડ ને હ વરસાદ માં બહુ મજા આવે એમ.
અચ્છા અચ્છા મે તો કોઈ દિવસ ગાંધીનગર સિટીને વિઝિટ નથી કર્યું. આ બધું જાણીને મને લાગે છે કે મારે વિઝિટ કરવું જોઈએ.
હમ વિઝિટ કરવું જોઈએ કારણ કે અમારા ગાંધીનગર માંથી ટોટલી વહીવટ અહીં થી જ થાય છે ને કારણ કેપિટલ ખરી ને વિધાનસ સભા પણ અહીંયા છે ગાંધીનગરમાં. સચિવાલય ને બધું ગાંધીનગરમાં છે, એટલે
હા.
વિઝીટ તો કરવી જોઈએ તમે યાર. ઇન્ડિયા ગુજરાતમાં રહો છો ને એનું કેપિટલ નથી જોયું.
અરે પણ અરે પણ એવું ક ત્યાં એવું કોઈ મારા ફેમિલી વાળા પણ નથી રહેતા મતલબ કોઈ રિલેટિવ્સ. કે નથી ફ્રેન્ડ્સ પણ નથી સો કોઈ દિવસ વિચાર્યું નથી કે આમ જઈએ બાકી. કે આજ
હા હા. વાંધો નઈ હ તો મને ફોન કરજો આપડે જતાઈશું ક્યાંક ફરવા.
હા હા શ્યોર આમ કયા વેધરમાં આવવું જોઈએ? મોસ્ટલી તો એવું જ હશે કે ચોમાસામાં આવું જોઈએ કેમ કે એટલું બધું સારું છે તો.
ચોમાસામાં હું તો ક ઉનાળામાં ના આવે ઉનાળા માં શું બધું. બપોરે કોઈ બહાર નીકળતું નથી જ્યાં બધું સુમસામ પડ્યો બપોરેને રાત્રે, અરે રાત્રે પબ્લિક નીકળે થોડી. પણ બપોરે તો એકદમ બહુ તડકો હોય ને ઉનાળા માં એટલે કોઈ બધ બહાર આવતું જ નથી આવું હોય તો શિયાળા માં આવે. અને ચોમાસામાં આવેય તમને જે જયારે કમ્ફર્ટેબલ હોય ત્યારે તમે આવી શકો છો.
હા હા એજ આમ તો શું કેહેવાય એટલા બધા ટ્રીસ છે તો બીજી બધી સીટી કરતા તો એમાં ત્યાં ટેમ્પરેચર ઓછું જશે.
એ ઓછું હોય. એક બે ડિગ્રી ટેમ્પરેચર થોડું ફરક પડે બસ બીજું કઈ નને. ગાંધીનગર એવું છે કે અહિયાં એટલું શું કેવાય ગ્રીનરી છે પણ એની સામે પોલ્યુશન બી એટલું છે ને. ગાંધીનગરનો પણ એક્યુ આયા એક્યુએ લેવલ બી બહુ ઉંચો છે.
અચ્છા અચ્છા એટલે તો તો બસ. જે બંનેઉ કંટ્રોલ થઈ જાય ઇક્વલ લેવલ ઉપર હોય એટલે.
હમ્મ, ને એમાં બી અમારા બાજુમાં બહું આ બહુ પેલા પોપ્યુલેશન વાળીને પ્રદુષણ વાળી બહુ એવી સિટી છે અન અમદાવાદ. પોલ્યુશને પોપ્યુલેશન બન્ને છે અમદાવાદ.
અમદાવાદમાં હા બન્નેઉ છે પોલ્યુશન પણ બહુ છે અને પોપ્યુલેશન તો છે જ અમદાવાદની.
હા અમદાવાદ ની વસ્તી એટલી છે ન કે અમુક દેશો ની વસ્તી એટલી નહી. કરોડ પાર થવા આઈ હવ વસ્તી.
ઓ એટલે વધે છે.
હાસ્તો.
બહુ છે જો અમદાવાદ એકલું સ્ટેટ બની જાય એટલી બધી છે એમ તો. નાનું એવું સ્ટેટ હોય તો એની પબ્લિક એટલું જ હોય કરોડ દોઢ કરોડ.
હમ્મ, આ બધા નાના નોર્વે ને એ બધા દેશો કરતા તો વધારે પબ્લિક છે અમદાવાદ માં. હમ્મ, હમ્મ.
આમ તો અમારે ત્યાં પણ વરસાદ છે અત્યારે તો બે ત્રણ દિવસ થી છે પેલા ન તો.
હમ્મ હમ્મ તમારે એટલી બધી ગ્રીનરી નહી હોય નહી.
ના અમારે અહીંયા ગ્રીનરી નથી મતલબ છે ક્યાંક ક્યાંક ટ્રીસ પણ લોકો એટલું પ્લાન્ટેશન કર તા નહી તો ઓછા છે.
ના આમ તો ટ્રી તો પ્લાન્ટેશન કરવું જ જોઈએ તમારે. હું તો માનું કે તમારે ખેતર હોય ને એક બે વીઘાનું તો અ દરેક શેઢાએ શેઢાએ દ દસેક જેવા તો હોવા જ જોઈએ એમ આખા એક વિઘામાં. ઝાડવા શેઢાએ શેઢાએ વાઇએ તો.
હા પણ પછી એનાથી શું કહેવાય કે ટ્રી હોય તો છાંયડો આઈ ગયો હોય તો એનથી પાક બહુ સારો થાય ના તો પછી ખેડૂત લોકો એ અવોઈડ કરે કે એમના પાકને નુકસાન થાય એક તો નાનું એવું ખેતર હોય પછી એમાં બી એમને નુકસાન થાય અને અમે તમને. ખબર જ છે કે ખેડૂતને કેટલી તકલીફો હોય છે.
હમ્મ એતો હોય છે.
એટલે બીજી જગ્યાઓ પણ વાવી દે પણ અત્યારે એવું કોઈ પબ્લિક ખાસ કરીને કરતી નથી. બાકી બીજા મેદાનો હોય ત્યાં વાવી શકાય.
હમ ત્યાં અત્યારે તો ચોમાસું છે પેલું સીડબોલ વાળો આઈડિયા ખબર છે તમને?
ના, એ શું છે?
એટલે સીટબોલમાં હમણાં શું છે હમણાં અ સોશિયલ મીડિયા પર બહુ ઉપડ્યું છે. એમાં લોકો શું કરે કે કોઈ ધારો કે લીમડાનું બીજ છે પેલું ખબર લીંબોડી પડી જાય છે.
હા.
એ સુકાય ને પછી અંદર થી એનું બીજ કાઢી દેવાનું.
હમ્મ.
બીજ કાઢી દેવાંનું પછી છે ને. અ ખાતરવાળું માટી વાળું ખાતર આવે ને.
હા.
એ અન ભીની માટી. એ બે મિક્સ કરી દેવાનું અને પછી એનો બોલ બનાવી દેવાનું અને, અંદર એ બીજ નાખી દેવાનું.
અચ્છા.
હા, અને પછી એમ શું કેવાય તમે કોઈ જગ્યા જાઓ છો ફરવા તો એ બોલ બનાયેલા પાંચસો છસો બોલ બનાવી દેવાના, પછી ધારો કે તમે કોઈ જગ્યા જાઓ છો દસ પંદર કિલોમીટર ના ડિસ્ટન્સ તો વરસાદની સીઝન હોય તો તમારે ગમે તેમ ફેંકી દેવા એટલે શું. હ વરસાદ આવવા ને પછી ઓટોમેટિક એનો પ્લાન્ટેશન થઈ જાય ને જાડુ મોટું થઈ જાય વરસાદ વરસાદ.
હા, એમ તો બહુ સારો આઈડિયા છે અને આ તમે ઘરે પણ આમ આરામથી કરી શકો.
હા.
આમ ઘરે પણ અને આરામથી સીટ બોલ તમે બનાવી શકો એની માટે કોઈ વધારે મહેનત કે એવું કઈ જરૂર નથી. થોડી ઘણી માટી અને ખાલી, સીડ ની જરૂર છે.
હા, એ બીજ અને થોડી માટી ને થોડું ખાતર એટલે ખાતર વાળો બોલ હોય ને. તો ઉગી જાય એમ પ્લેન ખાતર નીય જરૂર ના પડે.
હા, મતલબ પ્લાન્ટ ને બધુ. પોષણ ને એ બધું મળી રહેતો હોય એ જલ્દી ગ્રો કરી નાખે.
હમ એજ ને, અને તમારે હરિયાળી એવી કે જ્યાં તમારે ગૌચર ને એ બધી જમીન પડ્યો ને પેલો ખરાબો નઇ હતા.
હા.
એ બધી જમીન તમારી આજુબાજુ હોય તો એમાં આવું કર
હા! હા! કરી શકાય હું મારા ફ્રેન્ડ્સને જોડે વાત કરીને આ પ્લાન કરાઈ શકું. કે લાઈક આપડે સીડ બોલ બનાવીને પછી આ રીતે કરીએ તો.
હા. પછી પેલું ખબર ગામની વચ્ચે બાવળિયા વાળી બો બધી જમીન હોય શું કેવાય?
ગામની વચ્ચે ના મને તો નથી ખબર એવું કઈ.
એવું એમ.
હા, મતલબ અમુક વર્ડસ આપણને ખબર ના હોય.
હા હા એટલે એમ ગામની આજુબાજુ એવું ઉડી જમીન હોય તો તમે આ આવું આ રીતે કરી શકો, કે શું ગામ આજુબાજુ હરિયાળી ભી થઇ જાય, ખેડૂતના પેલું બી ના થાય એમ પાકને બચાવો છે તેમ. સાચવવાની જવાબદારીને વરસાદ માં વરસાદ માં છે ને એ નીચે ઉગી જાય.
પ્લાન્ટેશનને બધું કરવું હોય તો ચોમાસામાં જ બેસ્ટ છે કે પાણી પણ મળી મળી રહે અને જમીન ભીની હોય એટલે તમારો પ્લાન્ટ જલ્દી ઉઊગી જાય.
હમ એ દના
હા.
તો આ રીતે ટ્રાય કરજો તમે.
હા હા તમે કોઈ દિવસ ટ્રાય કર્યું છે કે નહી્?
ના એટલે અમે એટલું બધું મોટા અપાય તો નથી કરી પણ બે ત્રણ બોલ બનાવીને જોયું હતું. એટલે આમ સારો રિસ્પોન્સ તો સારો હતો એનો. ઉગ્યું તો તું એક એક બે માંથી એક ટ્રી ઉગયું હતું.
હા તો બેમાં થ ગ ઓછા એ તમને એટલો આઈડિયા ના આવે પણ ફિફ્ટી પસન્ટ તો કહી જ શકો.
હમ્મ એટલે બેમાંથી એટલે પચાસ ટકા તો થયું ને તમે પાંચસો બોલ બનાવતા પછી અઢીસો જાડવા તો ઉગે ને. હલો.
તમારો અવાજ કપાઈ ગયો આ વેધરના લીધે શાયદ એવું થાય છે.
હા આઓ હવે.
હા.
હમ્મ હમ્મ તો વાંધો નહી આવું ટ્રાય કરજો તમે. કેવો રિસ્પોન્સ રહે છે કેવા ઝાડવા ઉજે છે. પછી મને કેજો ગણી ને એટલે પછી મારે આવું એક મોટા પાયે ટ્રાય કરવું છે.
હા-હા શ્યોર અમે આ ટ્રાય કરીશું તો તમને રિસ્પોન્સ અને બધું કેવું રહે
હા એટલે તમે શું ગામડા વિસ્તારમાં રહો છો એટલે તમે કરી શકો અહીયાં સિટીમાં એટલી જલ્દી ના થાય.
હા.
હમ્મ હા કરીને કજો હો મને.
ઓકે-ઓકે હા.
હા-હા સારું-સારું.